કેમ છો મજામાં મિલન ભાઈ
તમને કેમ છે હો
મજા મજા મજા તો કયો હો
હુમ શું ચાલે તો બીજું બોલો તમારે
બસ જો રસોઈની તૈયારી કરું છું. હા જમવા બેસવું છે હમણાં જમી લીધું તમે
નહી અમારે તો બને છે હજી તો
બરાબર
ઓલું પેલું કંડક્ટર નું ફમ ભર્યો કે તમે
કંડક્ટર નું ફોર્મ ભરવામાં એવું છે. કે એમાં બહુ લાંબી પ્રોસેસ છે એટલા માટે પછી ડીલે કરું છું એમ કેમકે એમાં ફર્સ્ટ એડ ને લઇસન્સ ને બધું થોડુંક લાંબુ થઈ જાય એવું નથી લાગતું તમને
હા છે તો પડી ખર્ચા થાય ખરો એમાં કઈ લાાઈસન્સ કરવાવામાં કે ફર્સ્ટ એડ કરવાવામાં કે
એમાં ખર્ચો તો કઈ નથી હોતો આઈ થિંક સો કેમકે મેમે બે ત્રણ વરસ પ એમ કઈક ભરેલું હતું બવ આઈયાનથી મને એમ સાચો ટાઈમ થઇ ગયો અમના
અચ્છા વાધો નહી મારો - વિચાર છે આખરે ભરી દઉં મારા મોટા બેેન પાછા બ કહે છે મને કે ટવ સેલેરીને છે તો ભરી દવું જોઈ
હા હા રઈટ રઈટ તો ફરી દેવું જોઈએ એમ એમાં કઈ રીતનું હોય છે ડાયરેક્ટ હોય છે ભરતી એક્ઝામ હોય કય અચ છેા
નહી આખરે તો મેં એવું સાંભળ્યું છે કે મેરિટ ઉપર છે તમારા ટ્વેલ્થ ના મેરિટ ઉપર
હા હા, એમાં કંડક્ટરમાં તો એ રીતે જ આવે છે ને. અને પેલા પણ એ રીતે જ ટેથ ન હતું કે ટેન્થ ના મેરટ પ્રમાણે, મે આવી જાવ પછી તમારે એઝામ આપવાની હોય એ રીતે.
હા તો હશે મને બઉ કઈ ખ્યાલ છે નહી.
ટકા કેટલા છે તારે દસમામાં?
દસમામાં મારે હશે સેવી એટી હશે.
હ હમ. તો પછી તો તો પછી તારા માટે બેસ્ટ છે કેમકે તારે સારી ટકાવારી છે. તો તું મેરિટમાં આવી જા અને એક્ઝામ પણ બઉ સેલી હોય છે એટલે તું, મને લાગે છે કે કરી લઈશ તો તું હવે કઈ બઉ લેટ ના કરતો અને ફોર્મ ભરી દે.
હા હા.
હા લાસ્ટ ડેટ શું છે જોયું કઈ?
નહી મેં કઈ જોયું જ નથી મને કઈ ખ્યાલ જ નથી એનો તો.
તો પછી બસ એમાં ધ્યાન દે એમાં આવી જવાય એવું છે, અને ગવર્મેન્ટ કન્ડક્ટર હોય તો ગવર્મેન્ટ તો ગવર્મેન્ટ જ કેવાય ને. પછી કરવી ના કરવી હા પછી તે ની વાત હોય છે.
કરવી ના કરવી પછી શું આવી ગઈ તો કરવી તો પડશે જ ને મારે, અત્યારે સપોઝ આવી પણ જાય મારે તો પછી મારે તો શું કોલેજ માંથી ડ્રોપ કરવું
ના ના કોલે કોલેજ ડ્રોપ કરવાની ક્યાં આવે છે. કોલેજ પતાવીને કરવાની હોય છે ને.
મારી વારી અત્યારે આવી ગઈ તો હું કઈ ડીલે થોડી કરી શકું. કે નહી ભાઈ મારી તો અત્યારે કોલેજ ચાલુ છે હું એક વરષ પછી જોઈન કરી તમને મારી જગ્યા રાખજો એમ.
તો કોલેજ ના ચાલે એક્સનલ કે એ રીતે કોલેજ કઈ ના ચાલે?
રોપ જ કરવી પડે કોલેજ મારે.
ત તો ના જ ચાલે ને હવે કોલેજ તો તારેા ઇમ્પોર્ટેન્ટ છે એમ તે એમાં ત ચાર વર્ષ પેલું ક્યું હોય એમ.
હમ.
અને પછી આ રીતે કરી દે એક આ રીતની નોકરી માટે એમ. તો કઈ રીતે ચાલે.
હમ, પાપા હમ. બઉ ખરાબ ના કેહેવાય કેમ કે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ મને મળશે નહ ક પણ, નર્સિંગમાં.
મળે જ નેહ.
ના ના નહી મળે કોણ તમને એવું કહી દઈ. છે, નર્સિંગ વળાવને મારી ફ્રેન્ડ ઓલી એકતા અત્યારે આઠેક હજાર મળે છે એને એને એમ કર્યું છે એને દસ હજાર સેલેરી છેને ઓન ઇન હેન્ડ એને આઠક બજાર મળે.
હમ હમ, બરાબર.
હ, હું મે બીએસી નર્સ સેંગર્યો છે મારે બે હજાર વધારે મળશે. દસ ને બદલે બાર મળશે.
હમ, ના અરે, ગવર્મેન્ટમાં આવી જાય તો ગવર્મેન્ટમાં તો ત્રીસ હજાર ત્રણ ત્રીએસ હજાર ટલો પગાર મેં સાંભળેલું છે.
હા, એ છે ગવર્મેન્ટમાં છે પણ ગવર્મેન્ટ મળે છે, ખરી મળડી છે, કોઈને ગરમ ગવર્મેન્ટ એમ ને એવી રીતે ઈઝીલી.
હમ હમ.
એના માટે પણ એજ છે, અત્યારે અમારે બે થી ત્રણ વરસ સુધી ક્યાંક રેવું પડે એઝ ધ નર્સ સ્ટાફ નર્સ. કેમ કેય કોલેજ પતી ગઈ પછી કામ તો કરવું જ પડશે એવું જ નહી એટલ ક બે વરસ કરે બેહીન તૈયારી કરું ઘણા એવી રીતે પણ કર તા હોય મારી કોલેજમાં જેટલા પણ છે ને બધા ટીચર્સ, ટ્યુટર્સ એ બધાનો સેમ જ છ છે ગોલ કે અત્યારે બે વરસ હું કરી લઉ આવી રીતના એક બે તેન વરસ ટ્યુટિંગ ટ્વિટર એઝ અ ટવિટર કામ કરું જોબ કરવી પડે ઘરે પૈસા દેવા પડે એટલે. અને હું સાઈડમાં તૈયારી કરું છું ગવર્મેન્ટની બધા ટ્યુટરનો સેમ જ છે
હા, બસ તો એ રીતે જ કરાય.
હા, બધા ટ્યુટરનું સેમ છે તો વિચારો તમે એમાં તે કોનો વારો આવશે ને કો હું નહીં આવ
હા, અત્યારે વ બહુ હાર્ડ છે બધું બધી વધી ગઈ છે, અત્યારે સરકાર
હ, તો રાઈટ તો હું પણ એજ કહું છું ને કે અ પછી એવ એટલા ટ્રાય કરી એટલું બધું મહેનત કરી પછી મળશે થર્ટી કે નર્સિંગમાં એ ત ચાર વર્ષ અત્યારે છવ્વીસ હજાર થી મન સ્ટાર્ટિંગ આમાં મળતું હોય કંડક્ટરમાં તો એ પણ કરવા જેવું છે ને પાંચ છ વરષ પછી તો એ થઈ જાય ત્રીસ ચાલીસ
હમ એ બરાબર છે હા તો તું એમ ક જા કાલે બોલે છે અને રજા લઈ અને એ પતાવી નને સારું જુનાગઢમાં ત્યાં છે ને ચિતતાખા રેડ્રોસ હમ ત્યા જેમફો ગણવાન થશે ને પછી અહ લઇસેન્સ માટલા તો થશેઈ થિંક
જુનાગઢ નહ આરટીએમ બસ સ્ટેન્ડ એ નથી
મેં રાજકોટ કર આવેલું હતું આપે રાજકોટ જિલ્લામાં આવતા હોય એટલે એ રીતનું હોય છે એમ તાર
અચ્છા
હમ
તો પણ રાજકોટ ખાલી ધક્કો થશે એટલે કઈ પ્રોસેસ શું હોય એને
ધ્યાનું ત્યાં જઈ ને ચ્યા હોય બધું સબમિટ કરવાનું ફસ્ટ એડને બધા જે આપણે ડોક્યુમેન્ટ હોય પછી ત્યાંથી આપને કઈક આપતા હોય લાઈસન્સ એ એ રીતનું
અચ્છા એટલે કઈ ટેસ્ટ કેવું કઈ નથી ને ખાલી ડોક્યુમેન્ટ જમા કરના નથી ઓ હા તો વાંધો નહી હું લઈ લઉ કોલેજ બે દિવસની રજા એક દિવસ આ રેડ ક્રોસ નો કરું ને એક દિવસ રાજકોટ ધક્કો ખાઈ લઉ
હા મને તો લાગે છે એવું કે બહ તારા માટે સારું છે એમ અ ટકાવારી સારી હોય એટલે મેરિટમાં તું આવી જા પછી એક્ઝામ બહુ હાર્ડ નથી હોતી કન્ડક્ટર એમ
હમમ વાંધો નને ટ્રાય કરે આવ્યા તો સારું ના આવ્યા તોય સારું બીજું તો શું હવે એમાં આવી જાાવ તો મને ઓમ કઈ ઓમ વાંધો નથી એઝ અ કન્ડક્ટર ની જોબમાં મને કઈ ઈસ્યુ નથી હું ઓમ તો નર્સિંગ કરતા જ સારી કેહેવાય કેમ કે આઠ કલાક કામ કરીશ ને એટલી સેલેરી આવશે ને મારે નર્િંગમાં મારે બાર કલાક કામ કરવું જોઈશે અને નર્સિંગ ર પોન્સબિલિટી પ એ ખતરનાક
હ હ
પેલે રિસા ઓછી ને રેસ્પોન્સિબિલિટી એટલી બધી એમ અત્ય્યારે ખેચેમાં બીજા ચાર પાંચ નર્સ ને કાઢી મળતા વાક એમનો કોઈ ન હતો નહ
ગવર્મેન્ટ હોય નહી ને મળે,
એ તો ગવર્મેન્ટ નર્સ ના હોય ને પણ એમ પ્રાઇવેટ
હા પણ હું છે, તો ન શને પ કામ તો મારે જેમ જ કર્યુંશે બધું નરસિંહ કું પછી જો કઈ રહી
હમ હમ હમ બરાબર
કે જેમ હમણાં જે હા શું કે
તો પછી તો ભૂલ ના કર બસ આ કન્ડક્ટર નું તારા માટે સારું છે, ભલે હા બોલો ચો હમણાં જાય એટલે એ કરી નાખજે
ઓકે સારું હું કરી નાખીશ તો
હા મારે કરાવવાની ઈચ્છા તો છે બટ મારે બારમા કરવુંયને તો બારમામાં મારે સેવી થ્રી સેવન્ટી ફોર એટલા છે, પર્સન
હા
હમ દસમા ના ઓછા છે, દસમામાં સિક્સી થ્રી કે આઈ થિંક એવું કઈક છે. તો બાર બાર પર હોય ને તો ચાલે એમ ચાન્સ છે, બાર પર હોય ને તો એટલે હું પણ ફરી જ દઉ એમ કરું,
હા, તો આમજો ને હું કોલેજ એજછી તમને કોલ કરું એટલે તમે આવજો જુનાગઢ પછી કરીએ એવડું પછી ત્યારે જે રેડ્રોસ ન એક દિવસમાં પતી જતું હોય, તો સાંજે ઢોકળા આપડે પછી રાજકોટ નીકળી જશું રાત મુસ્કાનબેનો કઈ જશું, રાજકોટમાં કઈક કરશો એવી રીતના પ્લેન
હા એ તો હા એ તો પછી પ્લાન કરીએ, હમ બઉ ત્યાં રેડ ક્રોસમાં પણ બહુ ઉેલું હોય છે, રેડ ક્રોસ માં
ઓનલાઈન
હા, ત્યાં વારો આવવામાં પેલું બહ કેવડાવે
હા તો આપડે બઉ વેલા વહી જશુ છ વાગ્યા ના વહી જશું, ખુલે જ્યારે ત્યારબદ પેલો વારોપડો જશે,
હા હા હા તો ચાલે હું ટ્રેનમાં આવી જાઉં તો ચાલે ને એથી સીધી વેલી ટ્રેન માં કેે વેલી બસ માં એ રીતે
વેહેલી બસ નો આવી તો ચાલે ટ્રેન તો મોડીે પહોચાડે અગિયારક વાગે પહોંચાડે દસ અગિયાર
હમ
દસ એટલે દસ વાગે પહોચાડ્યા જુનાગઢ
હમ હમ બરાબર
હમ
તો રાઈસ પેલા વગારવા છે મારે તો એમાં એગ નાખવું કે ના નાખવું શું કરવું એગ નાખીએ તો કેવું થાય
સારા જ થાય ફ્રાડ રાઈસ એગ જ સારા લાગે ફ્રાડ રાઈસ તો મારા ફેવરેટ છે બનો
હમ એલે એટલે એગ એક નાખવાનું કે
હા એટલે પેલા તમારે બધાથી પેલા એગ જ નાખવાનું તેલ નાખવાનું એગ નાખવાનું એગ ભુરજીમાં કેમ કરીએ એગનું ઓલું થઈ જાય સ્ક્રેમ્બલ ડેક સ્કમ્બલ ડેક ટૂંકમાં ભોર ચજ કરી નાખવાની ને એમાં પછી વેજીસ નાખ દેના પછી ભાત નાખ દેના
એ રીતે હા હ બરાબર એ રીતે કરો
બાકી તો શું હવે જાવું છે કે વેટ એન્ડ વર્લ્ડમાં
હા વેટ એન્ડ વર્લ્ડમાં પણ જઈશું હવે
હમ કોઈ ફ્રેન્ડસ ને આવું હોય તો વાત કરી લેવાય પેલું દસ જવાનું તો પાંત્રીસો રૂપિયામાં થાય છે એક કરીએ તો આપણા માટે સારું એમ તો થ્રી ફિફ્ટીમાં પડે ને આપણાને વન પર્સન
હ તો હું એક કામ કરું હું તમને કોલ કરું પાછા હમણાં પછી ડિસ્કસ કરીએ આપડે એ બધું
એ બાબત નહી
હ સારું તમે એગ ફ્રાઈડ રાઈસ બનાવો છો ને
હા હા
હમ
હા હા હા ઓકે હા ફ્રેન્ડ સાથે હા ફ્રેન્ડ સાથે વાત કરીને કર હા હા બાય